હલો કેમ જોવી ત બેન મજામાં
હા હા બસ શાંતિ બહુ દિવસે બહ વર્ષે યાદ કરે એમ કહ તો પણ ચાલે મારે ભષા આમાં
હા એટલે મેં છે ને પેલું મવી જોતી હતીી કે થ્રી ઈડિયટ્સ મવી જોતી હતી એમાં જે હ ત્રણેવની જે મિત્રતા હોય છે ને જોઈને મને આપડા ત્રણેવ ના ગ્રુપ ની યાદ આવીઈ ગઈ તો દુલાઓ ફોન કરીએ શું કરે છે એમ
ઓહ હો હો
એટલે કેવું નહી અ હા કેવું નહી મતલબ સમય છોકરાઓ જોડતો ના થાય પણ છોકરીઓને મોટે ભાગે એવું થતું હોય કે એક વખત ભણવાનું બંધ થઈ જાય એટલે મિત્રતા છૂટી જાય એ વાત લગ્ન થઈ જાય એટલે મિત્રો જે છે એ પાછળ રહી જાય એમ
ઘણા વર્ષો પછી યાદ આવે મિત્રતા કે અચ્છા આવું મારોું મિત્ર
હ હા કારણ કે છોકરાઓ તો દરરોજ દરરોજ મળી શકે પણ છોકરીઓને ના હોય એવું
હા
તો સારું હતું જયારે કોલેજમાં હતી અત્યારે તો મારે અમુક સ્કૂલની જે મિત્રો છે સ્કૂલ ના મિત્રો એ પણ મારા મતલબ સંપર્કમાં છે એ તો સરારું લાગેલ વાત કરવું
યાદો સારી બને મિત્રો શતામાં તો
હા એ મતલબ આપણે કેહેવાય ને માણસને નાનપણથી મતલબ સ્કૂલમાં જોઈએ પછી કોલેજમાં જોઈએ તો આપડે એનું એક જીવનકાાળ હોય એને ડિગ્રી લેતા જોઈએ નોકરી લેતા જોઈએ પછી એને લગ્ન કરતા જોઈએ સેટલ થતા જોઈએ તો આમ એવી લાગે કે આપડે એની જોડે એક લાઈફ જીવી હોય ને એવું લાગે તમને શું લાગે સારો મિત્ર કેવો હોવો જોઈએ
સારું મિત્ર તમારા જેવું
અરે થેન્ક યુ થેન્ક યુ
હા હા
સાચી વાત છે સારો મિત્રો છે ને સુદામન કૃષ્ણ જેવું હોવો જોઈએ મને બુલા
હા
અને અ કર્ણ જેવું ના હોવું જોઈએ મને એવું લાગે છે
હા કે એને ખરાબ બાબતમાં પણ સાથ આપે
કે એને ટ એટલો તો એને હક હોવો જોઈએ કે ટોકી શકે કે બોલી શકે પણ આ તો
હા
કે અત્યારે તો એ જ મિત્રતા ન કોર્ટ બની ગયો છે કેમ કે તું કે એવું કરી દેવાનું એમ
હા હ
પણ એવું ના હોય જયારે આપણે કોઈ ખોટા રસ્તે જઈએ તો આપણને ટપરી મારીને સીધા રસ્તે બી પણ લાવવું જોઈએ
હા એને કેહેવાય સાચો મિત્ર
હા અને બધા સામે તો નહીિ પણ અંગત પણ આપની કોઈ વાત હોય તો આપણને કે સમજાવે અને સમજાવે કે ખરું પણ પાછું જોડે પણ રે એવું નહી કે હવે ખરાબ સમય આવ તો મે હટી જવં કે મેં અ છોડી દઉં એમ એવું પણ નહી કારણ કે સારા સમયમાં તો બધા હોય પણ જયારે ખરાબ સમય આવે ત્યારે જ કેહેવાય ને કે ત્યારે સમજણ પડે કે આપડા માણસો કોણ છે ને કોણ નહીં એમ એટલે તો આ એવું છે અને હું તો નાનપણથી સુદામા અને કૃષ્ણની વાર્તાઓ જે છે સાંભળતી આવ છ મિત્રતા માટે
હા
એટલે મને એમાંથી પણ મને ઘણી પ્રેરણા મળે અને અમુક જે મુવીઝ જે છે પણ ફ્રેન્ડશિપ પર અમ
હા સારી બનેલી હોય છે
તો એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે એમ
કે હા
હા અને કેહેવાય ને કે મિત્રતા એવો સંબંધ છે જે આપણે પસંદ કરીએ આપણા માટે બીજા બધા તો જે છે લોહીના સંબંધો હોય એ આપણી પાસે પસંદગી ના હોય કે આપણે એને પ આપણે જિંદગીમાં લાવીએ કે નહી પણ મિત્ર એક એવો સંબંધ છે જે એ કેહેવાય ને કે બીજુંર છે બીજો પરિવાર છે જે આપણે પસંદ કરીએ છે એ
હા હ.
તો એ મે તો પછી એવા લોકો ખવા જોઈએ ને. કે જેને આપડે બધું કહી શકીએ. કોઈ પણ મૂઝવણ વગર.
હા.
આપણા સુખ પણ કહી શકીએ અને આપણા દુઃખ પણ કહી શકીએ અને સૌથી મોટી વસ્તુ કે પોતાની જાત. એમ કોઈ પણ એવું વિચાર્યા વગર કે સાને શું વિચારશે આપણે પોતાની જાતને ખુલ્લું મૂકી શકીએ એમ.
હા.
તો એવો મિત્ર હોય તો તમારી જિંદગીમાં પછી તમારે બીજું કઈ જોઈએ નહી.
હા હા હા. એક સારી બાબત કહેવાય કે તમે તમારા. મને ના વિચારો ઘરના સામે ના. બતાવી શકો પણ એક સાચો મિત્ર એક સારો મિત્ર. એ તમારી એ મદદ કરી શકે કે એ વસ્તુ માંથી તમને બહાર લાવી શકે.
અને ખબર છે એ લોકો સાચે આપણે સમ એનું સમધાન ના લાવ શકે કઈ કરી ના શકે પણ એ ખાલી સાંભળી લે ને. તો આપણને એવું લાગે કે આપડી અડધી. સમસ્યા ત્યાં જ મુશ્કેલી આપે ત્યાં જ હલતી. થઈ ગઈ એમ.
હા.
તો એવું પછી આપણને સારું લાગે.
હા અને એ ભલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન ના લાવી શકે પણ એ જે જ્યાં સુધી આપણી સાથે જે ટાઈમ પૂરતો આપડી જોડે છે ને ત્યાં સુધી આપણને ખુશ રાખી શકે. અને પ્રોબ્લેમને આમ ભૂલવાડી શકે.
હા આપણને એવું મન તો થાય છે પણ ઘણી વાર એવું કે મેં જયારે મારા મિત્રો સાથે હોઉં ને તો મેં મારું એક અલગ જ વર્ઝન હોય અને પછી મેં જયારે ઘરે આવું ને. ત્યારે એકદમ અલગ વર્ષ. હોય એમ. તો એ જે સ્વિચ છે ને તરત ખબર. પડી જાય. અને એવું એવું પણ નથી. કે એવું કરવા માટે મારે જાતે કઈ કરવું પડે. એની જાતે જ જે. વાતાવરણ બદલાય કે એ જે. બદલાય ને. તો એ પછી જાતે જ હા. અ આપડો બદલાઈ જાય અને અત્યારે તો મિત્રતા એવું થઈ જાય કે સોશિયલ મીડિયા પૂરતી કે બતાવવા પૂરતી. કે સ્ટોરી મુક. પણ એ જનરેશનને કોણ સમજાવે કે એવા જે મિત્રો હોય જે એ તમારા ખરાબ સમયમાં તમારી જોડે ના ઉભા ર શકે એમ કે જયારે તમારા ખિસ્સા ખાલી હોઈ જય તમારી પાસે કઈ ના હોય ત્યારે તમારી જોડે ના ઉભા રહી શકે
હા જયારે તમારું સારું હોય ત્યારે પાછા સાથે ઉભા રહેે
હા અને અ દસ ખરાબ મિત્રો હોવા મતલબ કે દસ નું ઝુંડ હોવું એના કરતા બે ત્રણ હા કે હોય તો એ સારું એમ કે લોકો જ અ જે છે એ મહત્વનું નથી કે કેટલા લોકો છે
હા પણ જો બધામાં એક એક સારો રી છે એ સારી બાબત છે
ચાલે એમ અને પછી એ મિત્રો સાથે આપણે ક્યાંય બી જઈએ એવું પછી જગ્યા એની પાસે પછી જગ્યાનુંું પણ મહત્વ લાગે કે કઈ જગ્યા પર જઈએ અમુક વાર લોકો મોટા મોટા રિસોર્ટમાં બી જાય કે મોટા મોટા મહેલોમાં પણ જાય પરંતુ એકલા હોય તો ઉદાસ હોય અને અમુક લોકો ખા ખાલી ચા ની લારીએ પણ બેઠા હોય પોતાના મિત્રો સાથે ચા પીતા હોય તો એની લાયક સુખી જિંદગી છે એની એવું
હા અને મિત્ર સાથે કેવું થાય છે ખબર કે તમે મિત્ર સાથે બેઠા હોય ને તો તમારો સમય ક્યારે જતું રે ને એજ ખબર હા ખબર જ ના પડે.
કલાકો ના કલાકો જતા રહે તો પણ એમ અરે કલાકો શું મારે ઓછું લાગે માર તો કલાકો શું મારા તો વર્ષો વીતી ગયા તો પણ મને ઓછું શું લાગે એમ ખબર નહી પડતી એને.
વનસ્પતિ
હ અને એક સારો મિત્ર તમારો ભાઈ બી બની શકે તમારો બેન બી બની શકે તમારો સાથીદાર બી બની શકે તમારા માતા પિતા બી બની શકે જયારે સમય આવે ત્યારે બધા જ જે છે ભાગ જે છે એ
ભજવે છે હા એ તો વાત ખરી.
તો પૈસા હોય કે ના હોય પણ આ બા જોુ લોકો લોકો હોય ને તો તમે અમીર જ છો એમ
હા એ તો વાત સાચી
અને અ બીજું એક જે છે સૌથી મોટો કે અ તમારે પ્રશંસા તો બધા કરી શકે પણ તમારી હા ભૂલો બ તાવે ને કારણ કે લોકોને કેવું હોય ના ગમે ને એવું કરવાની ઈચ્છા ના થાય એમ પણ તમે તમારી ભૂલો બ ભૂલો પર તમારી આંગળી સીંધે ને અને તમને કે અહીયાં તું ખોટો છું એવી રીતે નઈ કેમ ખરાબ રીતે પણ એક તમને એ તમને ઓળખતો હોય તો એને ખબર હોય કે અચ્છા હું આને આ રીતે સમજાવી શકીશ તો એ રીતે તમને કે ને એ પણ એક સાચો મિત્ર કેહેવાય ત્યાં પછી આપડે એવું નહી માનવાનું કેા મારી જોડે આવું કે છે તો પછી મારા વિશે ખરાબ દી ચારપાસ એવું બધું છે તો તમારા બીજા બધા મિત્રો સાથે વાત થાય છે આપડી આપડા કોલેજના
હા હા અમુક વાર થઇ જાય ક્યારેક ક્યારેક બેઠા હોય એટલા એટલે
ફોન થઈ જાય તો આપણે અ આપડે છે ને બધા એક વાર મળી એ બધા ભેગા થઈને
હા
બરાબર ક્યાંક અ ગોઠવીશું જયારે બધાને બધા અત્યારે તો જો કે જોબમાં ને બધા કામમાં વ્યસ્ત હશે તો આપણેે બધાને સમય પૂછી લઈએ હા આપણેે બધાને સમય પૂછી લઈએ કે ક્યારે આવે છે અને પછી આપડે ગોઠવીએ બરાબર
હા હા પુરાની યાદો ત્યાંજા કરીએ
હા હા ચોક્કસ ચોક્કસ હા સારું ચલો અ મળવાનો સમય થાય આપડે ત્યારે મળીશું બરાબર આવજો હા આવજો